હેલો
હેલો હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હું મજામાં તમે કેમ છો છ
બસ હું પણ મજામાં છું
હા ઘણા દિવસ થી વાત નથી કરી બ અત્યારે તો બધું બરાબર ઘણા દિવસ વાત નથી કરી તો વિચાર નાના એવા ટોપિક પર ચર્ચા કરીએ સરસ મજાની
હા એ તો છે જ આપણે તો આજે હોબી ઉપર ચર્ચા કરી લેશું કારણ કે હોબી હોવા પણ બહુ જરૂરી છે
એ વાતો તો તમે એકદમ સાચી કહી આજકાલ તો લોકો એમ વિચારે છે કે આખો દિવસ ઓફિસના કામમાં વ્યસ્ત રહે છે અને અમુક લોકો લેપટોપમાં કમ્પ્યુટરમાં કે પોતપોતાના પર્સનલ કામમાં એટલા વ્યસ્ત હોય છે કે, પોતાની હોબીઝ ભૂલી જ ગયા છે કોઈને ગિટાર વગાડવું ગમે છે કોઈને મ્યુઝિક સાંભળવું ગમે છે તો ક્યારેક કોઈ કોઈને કંઈ અલગ અલગ પોતપોતાની હોૉબી હોય છે કોઈકને રમવાનો પણ શોખ હોય છે પરંતુ કામના ક કામ વામાં એ લોકો પોતાના હોબીઝને સમય આપવાનું જ ભૂલી જાય છે
હા એ તો છે જ કામ ના હવે તો લોકો આટલા બિઝી થઈ ગયા પોત પોતાના કામમાં કે એ પોતાના હોબી ને તો ભૂલી ગયા છે એ પોતાના હોબી ને ટાઈમ આપતા જ નથી પણ આપણને આપણા ફ્રી ટાઈમમાં આપણને હોબીને ટાઈમ આપવું જ જોઈએ કારણ કે આપણને એ બહુ માનસિક ફાયદો કરે છે જેમ કે આપણનું તનાવ ઘટે છે આપણને આપણને મનપસંદ ગમતી કોઈ વસ્તુ કરીએ તો એમાંથી આપણને આમ થાય કે આપણનો સ્ટ્રેસ દૂર થાય છે ને મનને કેટલી શાંતિ અનેને આનંદ મળે છે.
હા પણ શું કરીએ કામ એટલું આજકાલ વધી ગયું છે ઘરનું ઓફિસનું બારનું કે પોતાનો શોખ પૂરા કરવાનો સમય જ નથી મળતો અને તમે જ વિચારો ક્યારેક ક્યારેક લોકો તો એવું પણ વિચારે છે કે ઉંમર થઈ ગઈ હવે આ ઉમરે આપણા શોખ પૂરા કરીને કે આપણી હોબીઝ પાછળ ટાઈમર બાદ કરીને શું ફાયદો
હા એ તો છે જ આજકાલ લોકો એ વિચારે છે કે ભાઈ આપણની ઉંમર થઈ ગઈ પણ આમ નથી હોબીઝ કે કોઈ આપણને કોઈ જો મજા આવે એ વસ્તુ કરવામાં ક્યારેય આપણની ઉંમર વધારે નતી એ આપણને કોઈ પણ ઉંમરે આપણની હોબી કરી શકીએ છીએ કોઈને તો ડ્રોઈંગ કરવાનું કેટલું શોખ હોય છે. કોઈને ગાવાનું કેટલું શોખ હોય છે. કોઈને નાચવાનું કેટલું શોખ હોય છે. એ કેટલા અલગ અલગ શોખ હોય છે. લોકો તો એ આમ છે. કે આપણને આપણ જેમ. કે જેને નાચવાનો શોખ હોય એ તો હાલતા ફરતા પણ નાચતો હોય છે માણસ. કોઈ કોઈને બહુ શોખ હોય છે. ગાવાનો તો એ કેટલો કોઈ પણ કામ કરતા કરતા ગાય. ગાય છે તો આમ છે. કે આપણને સ્કીલ એ હોબીસ. એ આપણને અ કરવી જ જોઈએ.
એ તો છે પરંતુ લોકો અહીિયાં જ તો ભૂલ કરે છે. કે શોખ માત્ર સમય પસાર કરવા માટે નથી હોતા પરંતુ એ આપણા મનને તાજગી એટલે.
શું થયું હા એજ ને હેલો.
મને લાગે છે કે શોખ પાછળ સમય બગાડવા કરતાં કંઈક નવો શીખવું અથવા આરામ કરવો વધારે સારો છે. એવું પણ લોકો વિચારે છે.
હા એ તો છે. જ લોકો આજકાલ વિચારે છે કે આરામ શોખ પાછળ ટાઈમ વેસ્ટ ન કરીને આપણને આરામ કરી લઈએ પર આમ નથી. આપ આપણને પોતાના શોખને ટાઈમ દેવો. જોઈએ એનાથી શું છે કે આપણ ન ડિપ્રેશન કે કોઈ બી એન્ઝાયટી એ ઓછો કરે છે, પછી આપણનું માઈન્ડ કેટલું ફ્રેશ રહે છે, એ આપણને કોઈ આપણની મનગમતી વસ્તુ કરી એમાં બહ મજા આવે છે ને આપણને આપણનો ફ્રી ટાઈમ વેસ્ટ ન કરવો જોઈએ આપણને ફ્રી ટાઈમમાં આવી બધી આપણને જે મનગમતી વસ્તુ તો છે એવું જ બધું યુઝ કરવો જોઈએ
એ જ તો શોખ એ સમયનો બગાડ નથી પણ એક પ્રકારનો આરામ જ છે, જ્યારે આપણે આપણી મનગમતી પ્રવૃત્તિ કરીએ છીએ, આપણી મનગમતી એક્ટિવિટીસ એટલે કે આપણી હોબીસ કરીએ છીએ જેમ કે કોઈને ડ્રોઈંગ કરવું, કોઈને રીડિંગ કરવું, કોઈને સંગીત, ત્યારે આપણું મગજ એકદમ ક્રિએટિવ બની જાય છે, એનાથી આપણી એકાગ્રતા વધે છે, આપણું ફોકસ વધે છે, આપણું કન્સન્ટ્રેશન વધે છે, જે તમને તમારા કામમાં જ મદદ કરે છે હવે તમે આ હોબીઝ પર કામ કર્યા પછી તમે એકદમ ફ્રી માઇન્ડ થઈ જાઓ તમે એકદમ ફ્રેશ ફીલ કરો તો તમે જે પોતાનું પર્સનલ કામ કરો એમાં તમને એકદમ ફોકસ આવશે તમારું એકાગ્રતા એમાં વધશે
હા એ તો છે જ કે આપણને એ આપણને હોબી પર કામ કરીશું કે હોબી ઇન્ટરેસ્ટ જો કરશું તો આપણને એ આપણનો કોન્સન્ટ્રેશન વધારશે પછી આપણને મજા આવે કોઈ પણ આપણને પર્સનલ કામ કરવામાં જેમ જેમ કે તમે કીધું કે ભાઈ આપણના પર્સનલ કામ કરવામાં મજા આવે તો એ પણ થાય છે, પછી આમ છે કે હોબીને આપણે આપણા કરિયરમાં પણ ફેરવી શકાય છે, કોઈ કોઈ કેટલા લોકો પોતાની હોબીને પોતાનું કરિયર બનાવી લે છે
એકદમ સાચી વાત કરી મેં નોંધ્યું છે કે જ્યારે હું પોતાની હોબીસ પાછળ સમય આપું છું ત્યારે હું વધારે ખુશ દેખાવ છું. અને અત્યારે તો જીવન સાવ યંત્ર જેવું એટલે કે મેકેનિકલ જેવું થઈ ગયું છે. અને શોખ આપ આપણને એટલે કે હોબીઝ આપણને ટેન્શન અને ડિપ્રેશનથી દૂર રાખે છે. તે આપણને પોતાની જાત સાથે જોડે છે. આપણે કામ કામમાં જે પોતાની જાતને સમય આપવાનો ભૂલી ગયા હોય તો આપ પણને સમય આપડાવે છે. જો તમારી પાસે કોઈ પોતાની હોબીઝ હશે કોઈ પોતાના શોખ હશે, તો તમે ક્યારેય એકલતા નહીં અનુભવો કે પુસ્તક હોય, કે ગાર્ડનિંગ કે, પછી રીડિંગ હોય, કે પછી મ્યુઝિક, એ આપણને કંઈક નવો ને નવો શીખવતા જ રહે છે
હમ્મ એ તો છે જે આપણને કંઈક ને કંઈક નવું શીખવતા જ હોય છે, જેમ કે કોઈને કુકિંગ ન કેટલું શોખ હોય છે, મને પણ ક્યારે ક્યારેક કુકિંગ કરવાનું બહ મજા આવે, અ તમને પસંદ છે કુકિંગ કરવાનું ગમે છે?
હા, હા, બિલકુલ કારણ કે જઓ ને કામ તો આખી જિંદગી ચાલ્યા જ કરે, પણ જો ખુશ રહેવું હોય તો મનગમતી પ્રવૃતિ કરવી જ જોઈએ, આપણી હોબીસ ને ટાઈમ આપવો જ જોઈએ. એટલે જ હું તો વિચારું છું કે આજથી જ હું અત્યાર સુધી તો નથી કરતી પણ તમારી સાથે વાત કરીને મને એવું લાગ્યું કે ના મારે પણ પોતાની હોબીઝને સમય આપવો જોઈએ‌, મારી જે મનગમતી પ્રવૃત્તિઓ છે જે મને કરવાનું ખૂબ વધારે ગમે છે એને સમય આપવો જોઈએ અને હું રોજ થોડો થોડો સમય આપીશ એને
હા એ જ ને તમે પણ પોતાને જે તને તમને જે ગમતી વસ્તુઓ છે, તમે જે શોખ છે, તમારા શોખ એ ક્યારે પણ ભૂલો નહીં, એ શોખ તમે કરો જેમ કે તમને કોઈ સિંગિંગ નો શોખ હોય તો એ તમે ચાલુ રાખો, આમ નહી કે ભાઈ એ છોડી દો કે ઘરના કામ ના લીધે કે કંઈ પણ કારણે એ આમ નહી કે તમે ભૂલી જાઓ આપણને આપણના હોબીસ ક્યારે પણ ભૂલવા નહી જોઈએ
સાચી વાત છે, અને ખુબ જ સરસ જોજો થોડા દિવસમાં પણ જો તમે પણ પોતાની હોબીસને સમય આપશો તો તમને પણ તમારા સ્વભાવમાં, તમારી કામ કરવાની શક્તિમાં, મોટો તફાવત દેખાશે જીવન જીવવા માટે માત્ર પૈસાની નહીં પણ આવા નાના નાના શોખ પોતાની હોબીઝની પણ જરૂર હોય છે, તો હું શું કહું આ ક્યારેક આપણે પ્લાન બનાવીએ સાથે મળીને આપણે પોતપોતાની હોબીઝ વિશે ચર્ચા કરીએ, અને એકબીજાને શીખવાડીએ પણ કે ના ખાલી જીવન એ કામ પૂરતું નથી, જીવન એ ખાલી જીવવા પૂરતું નથી, પરંતુ પોતાની મનગમતી પ્રવૃતિઓ કરીને એ જીવન માણવું પણ જોઈએ
હા, એજ ને જેમ તમને તમે જેમ કીધું એમ ચોક્કસ આપણે કરીશું, આપણે એક દિવસ પ્લાન બનાવીને મળીએ પછી આપણને ડિસ્કસ કરીશું, આપણની હોબીઝ રિલેટેડ પછી આપણને હોબીઝ જેમ કે કઈ પણ તમને જે શોખ છે, મને જે શોખ છે, એ બધા શોખ આપણે મળીને પૂરા કરીશું અને બેસીને પ્લાન બનાવીશું કંઈક
બિલકુલ આમ દુનિયા આ હોબીસ પાછળ કે મનગમતી પ્રવૃત્તિ પાછળ કામ કરવું એને સમયનો બગાડ માને છે પણ હકીકતમાં તો આપણા જે શોખ હોય છે, એ આપણા મગજને રિચાર્જ કરે છે. જેમ મોબાઈલને ચાર્જિંગની જરૂર હોય છે, તેમ આપણા મનને પણ તાજગીની જરૂર હોય છે, જ્યારે આપણે આપણા મનગમતી પ્રવૃત્તિઓ કરીએ છે ત્યારે આપણું મગજ સ્ટ્રેસ હોર્મોન્સને ઘટાડે છે. અને આપણે વધારે સારી રીતે વિચારી શકીએ છીએ આપણે ડિપ્રેશનમાંથી બહાર આવીએ છીએ, આપ આપણો સ્ટ્રેસ ઓછો થાય છે, અને આજકાલ તો જે ગુસ્સાની સમસ્યા લોકોમાં વધી રહી છે એ ગુસ્સો પણ ઓછો થાય છે
હા, એ તો છે જ એકદમ સાચી વાત આપણી પોઝિટિવ થિંકિંગ પણ વધે છે, પછી આપણનો માઇન્ડ કેટલો ફ્રેશ રહે છે, એ તો તમે જેમ કીધું આપણું ડિપ્રેશન પણ ડિપ્રેશન ન થાય બધું ને મનને કેટલી શાંતિ થાય તો આવા બધાં આપણની મનગમતી વસ્તુ કરવાથી આપણને બેની માનસિક ફાયદા તો બહુ બધા છે, તો આપણને આપણની મનગમતી વસ્તુઓ કરવી જ જોઈએ મનગમતી જે પ્રવૃતિઓ છે એમાં ઇન્ટરેસ્ટ બતાવવો જોઈએ
હા, અને આપણે આ બધી જે પ્રવૃતિઓ કરીએ એમાંથી જે ખુશી મળે છે એ ઓફિસમાં કોઈ બોનસમાં પણ નથી મળતી, કારણ કે શોખ આપણને વર્તમાનમાં જીવતા શીખવે છે, તમે જ વિચારો તમે જયારે પોતપોતાની મનગમતી પ્રવૃત્તિઓ કરો છો ત્યારે તમારું ધ્યાન માત્ર એક જ કામમાં હોય છે, એક પ્રકારનું મેડિટેશન છે, જેનાથી આપણને બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે, સારી ઊંઘ પણ આવે છે, અને આપણે માનસિક સ્વાસ્થ્ય પણ સુધરે છે, ચાલો ત્યારે આપણે હવેથી થી આપણી મનગમતી પ્રવૃત્તિઓ પર કામ કરશું અને રોજ થોડો થોડો સમય આપશું, હને!
હા, હા, ચોક્કસ ચોક્કસ પછી મળીએ ચાલો ઓકે હા